હાલો, તો, કેમ છો બહેન? તો મજામાં છું આજે આપણે આજે આપણે દૈનિક જીવન વિશે વાત કરવા માંગે છીએ. તમને ખબર છે કે દૈનિક જીવન શું છે? એ અસંભવ છે.
મારો તે દૈનિક જીવન, દૈનિક જીવન વિશે તો ઘણો બધો કહી શકીયે છે, કેમ તમે શું જાણવા માંગો છો દૈનિક જીવન વિશે?
દૈનિક જીવન એ કેવી રીતે આપણના રોજિન્દ્ર જીવ વનમાં વાપરા વપરાશ કરીએ છીએ, સવારે ઉઠીને સવારે ઉઠીને રાત્રે સુધી શું કરીએ છીએ? ક્યાં જાય છીએ? શું કામો કરીયે છીએ? એ જાણવા માંગુ છું.
હા, ઓ કે, આ તમારો ખુબ જ સારો ક્વેશ્ચન છે કે આપણે દૈનિક જીવન વ વિશે કે અમારો દૈનિક અમારા દૈનિક જીવન એ ખૂબ જ સરળ હોવો જોઈએ અને ખૂબ જ એવો હોવો જોઈએ ત જો એના વિશે વિચારવુ તકનીકી થયેલી છે, દૈનિક જીવન એટલે કે આપણે રોજિંદા જીવનને જીએ છે એને જીવાની રીત છે, આપડે સવારે ઉઠીથી રાત્રે સુવા સુધી ત્યાં સુધી જે કાર્ય કરીએ છીએ તે દૈનિક જીવનમાં આવે છે, દરેક વ્યક્તિનું દૈનિક જીવન છે ને તે અલગ અલગ હોય છે, કોઈક કોઈક નું જીવન દૈનિક જીવનને અનુસરતું નથી, તમારો દૈનિક જીવન અલગ હોઈ શકે છે ને મારો દૈનિક જીવન એ અલગ થઈ શકે છે, સૌ પ્રથમ તો સારો દૈનિક જીવન શરૂ થાય છે વહેલા ઉઠવાથી, કહેવત છે કે સવારનો સમય સૌને હોય સ અ સોનાનો હોય છે, સવારે વહેલા ઉઠીને આપણે તાજગી અનુભવીએ છીએ, ત્યારબદ આપણે આપણા દાંત સાફ કરીયે છીએ, સ્નાન કરીએ છીએ, ભગવાનની પ્રાર્થનાઓ કરીએ છીએ, પ્રાર્થના કરવાથી મન શાંત મળે છે, સ્નાન કરવાથી આપણે શરીરની શુદ્ધિઓ કરીએ છીએ, દાંત દાંત સાફ કરીએ છીએ. એનાથી જે આપણા શરીરને છે એનું શુદ્ધિકરણ કરીએ છીએ, પહેલા તો સવારે ઉઠીને આ જ કામ કરવું જોઈએ કે જેથી જે આપણી શરીરની અશુદ્ધિઓ છે એ જતી રહીને આપની અંદર શુદ્ધિઓ આવે વિદ્યાર્થીઓ મા ટે દૈનિક જીવનનો અભાવ એ ખૂબ જ મહ અભ્યાસ એ ખૂબ જ મહત્વનો છે, શાળામાં જવું, ધ્યાન પૂર્વક ભણવું અને શિક્ષકની વાત સાંભળવી એ સારી આદતો છે, ઘરે આવીને હોમવર્ક કરવું પણ ખૂબ જ જરૂરી છે, તો આ બધું એ દૈનિક જીવનમાં આવે છે, વિદ્યાર્થીઓનું દૈનિક જીવન એ અલગ હોય છે અને માતા પિતાઓનું દૈનિક જીવન એ અલગ હોય છે, જેમ કે વિદ્યાર્થીઓ છે તો તેમને શું કરવું છે? વિદ્યા થીઓ છે તેમને ભણવા ભણવુ છે, તેમનું હોમવર્ક કરવું છે, તેમને શાળા જવું છે, તેમને સરને સાંભળવું છે, એવું હોય છે તો શું તમે તમારો દૈનિક જીવન બતાવી શકો છો? હું તો મારો દૈનિક જીવનની જરાક જરાક શરૂઆત પર કહી, તમે તમારો દૈનિક જીવન બતાવું ની બહેન.
હું તો મારું દૈનિક જીવન સવારે ઉઠીને પહેલા તો એ કરું છું કે આપણે દિવસની શરૂ આજથી જ વાત શરૂ કરીએ છીએ, સવારનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તે આખા દિવસના મૂડ નક્કી કરે છે. જો આપણે સવારે શાંતિથી અને સકરાત્મક રીતે વિચાર સ્વરૂપ કરીએ તો આ આખો દિવસ બધું જ સારું અમ પ્રસાર થઈ શકે છે. ઘણા લોકો વહેલાં ઉઠવાનું પસંદ કરે છે. કારણ કે તે સમયે વધુ શાંતિપૂર્ણક અને ઉત્સ ઉત્પાદક હોય છે. સવારે ઉઠ્યા પછી કેટલીક અહ સારી આદતોનો અપનાવવાની ખૂબ જ જરૂરી છે. જેમ કે વ્યાયામ કરવાનો, પ્રયા અહ કરવાનો, પ્રયત્ન કરો અથવા ધ્યાન લગાડવું આ પ્રવૃત્તિઓ આપને શારીરિક અને માનસિક રીતે તંદુરુસ્ત રાખે છે. પરંતુ આજકલ ઘણા લોકો મોબાઈલ સાથે દિવસની શરૂઆત કરે છે. તે જે કદાચ સારો વિકલ્પ નથી. ત્યારબાદ આપણને આપના દૈનિક કામકાજમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. કોઈક તમે જે કેવી જે રીતે કીધું કોઈ સ્કૂલ કે કોલેજ જાય છે, કોઈક ઓફિસ કામકાજ કરે છે, તો કોઈક ઘરમાં વ્યસ્ત રહે છે. દરેક વ્યક્તિ પોત પોતાના રીતે દિવસ પસાર કરે છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે આપને આપનો સમય કેવી રીતે વાપરીએ છીએ આની ઉપર મને તમે કેવોને.
હા, તમે જે વાત કરી હું તેને અનુસરું છે, અને માનું છું કે તમે જે તે આપણે કેવી રીતે
મને તો આ છે ને તેની ક્રિયાઓ છે તે એની ક્રિયાઓ પર આધારિત હોય છે. એટલે કે જે એની દૈનિક જીવન છે તે એ ક્રિયા ઉપર આધારિત છે, જેમ કે કોઈક જોબ કે ઓફિસ વાળો વ્યક્તિ છે, તો એ સવારે જોબ અને ઓફિસ જાય છે તો તે તે મા તે માટે ચલી જાય છે, તો હવે કોઈક જેમ કે આપણી મમ્મીઓ છે તેમનું ઘરનું કામ જો હાઉસવાઈફ હોય, સવારે ખાવાનું બનાવવા માટેનું કામ કરે છે, એટલે કે દૈનિક જીવન એ કામ પર આધારિત છે. સવારે ઊઠીને સ્કૂલ માટે જાવા નીકળી જાય છે, એટલે દૈનિક કે જીવન એક બીજાનું આપણે જે વાત કરીએ છીએ તે જીવન એવો છે. તો આપણે બનાવી લઈએ. એવું નથી હોતું કે અને એવું સંભવ એ નથી કારણ કે દૈનિક જીવન બધાં નહીં થઈ શકે, કારણ કે દૈનિક જીવન માટે ક્રિયા એક રહેવી જોઈએ. અને જીવનમાં ક્રિયા કોઈની પણ એક રહેતી નથી. આપણે સવારે જેમ કે ઉઠીએ જેમ કે તમને કહ્યું સવારે ઉઠો, યોગ કરો. પ્રાર્થના કરો. આ બધું આપણને સકારાત્મક બનાવે છે. તમારી વાત સાચી છે. આ વાત તો આ બધું તો બધા જ ફોલો કરી શકે છે, એટલે અનુસરી શકે છે.